હમ.
હલો.
દો.
આયગ અવાજ
હા આવે શું કરે
કઈ નઈ
હમ મેસેજ કર્યો તો તેમ કીધું
હે
ગ્રુપમાં મેસેજ કર્યો તો ને પહોચી ગયો તમને ગ્રુપમાં
નું ખબર
તો હમને ખેતરમાં શું કર્યું
એ જ મ કઈ ન હેલી તો પેલી ન હોય
બસ હેદીમાં પાણી નવું જતું હો
હ કાં વરહાદ આવ્યા કર તો
જ તર બ મળું ક
હમ અમાર તા બગડી ગેલો છે એક મરી જ્યેલુ પાણી ના પાણી
હમ
રાજ્ય બહૂ સાફ સફાઈ કરી
બારી બહુ જ પસંદ થાય જોય કેને ફોન માં
એટલે જ તો કિધું ન્યુઝ મ્યુઝમાં
રસોઈ તો કરવા જ પડે તો જ કેવાય
હા હમ હારુ કામ કરતા બેસો
હવે ભાવ કમ કરવા જાવા જ પડે
એવું છે બહ બ
હ એટલે
હમ
હ એટલે
બહુ પોતે કરો કે રમાજે
માન મળયુ બી હારું હારું બધું
હું વાત કરુ હુ ખવાયુ
હ વડાપાઉં સરબત ને બીજું બધું જાત જાતનુ લસ્સી બર્ગર તો મળ્યા જ કરે
તમે હૂ આપ્યું
બાઢને પણ સફાઈ કરને ત્યારે એટલે સફાઈ વધારે કરવા પડે આજુબાજુ વાળા કચરા માં નાખી જાય ને એટલે
હમ તો મને રાખી જતાનેન
હમ વારે તો ટાઇક્ટર લને ફરી કચરા પેટી વાળી એટલે બો તો એમાં જ કચરો જાય
ઓકે બરાબર
જ ખાવાનું બી બહુ વેસ્ટ કર્યું ને જે બધું પ્લાસ્ટિક વેસ્ટ કરું તે બી બહી નાખ્યું
હમ હમ
આમા ક મત ગેડા એ પેલા કાગળ ના કપ આવે છે
હમ
એમ કે
હમ હમ બરાબર. કેટલા તૈયાર થવાના તા
હા મને ચાર ચાર સાડા ચાર વાગે બી અમે સફાઈ કરી ને આ યાત્રા તો કેટલા વાગ્યા સુધી ચાલશે સાડા આઠ વાગ્યા સુધી ચાલશે યાત્રા
હુ વાત કરો કઈ મંદિરવાલી જગ્યા છે મંદિર કઈ જગ્યા હતુ.
મંદિર બજાર મા છે.
કે બાજુ.
હમ
હોસ્પિટલ સાઇટ.
કઈ હોસ્પિટલ.
તો મને બી નઈ ખબર.
સરસ નામની રહે હોસ્પિટલ.
હમ
આપડે કે બાજુ તીર્થો જાય તોજી
બીજી બીજી
કે બાજુ કઈદાણ.
થાઈજવાનુ સ્કૂલ બી છે.
હમ
ફુલ બી છે એમ કેમ ફુલ સાઈડ જવાનું જમના બા બાજુ.
હ જોવા પણ તો. એકલું મંદિર જ છે કે ભાઈ સિટી જેવી.
હમ કીપ ત મમ પીપી મામામ
હમ હમ દાજે ચંગ બી હલો ફેડ
તો
હમ
હમ
હમ હુકઈનહિ જાણતો.
હમ તમારી ઘરે લોટા હતા કેમ.
હું મળ હું મળ છે એટલે કેમ.
હમ
હનુમાન એવું જોતા હ ને એમ કેમ.
કણ તલોકોણ કે હું જઈ હું જઈ નીચે રમ્યા જ કર્યારે હ
તો બહુ સારું કેવાય આજકાલ ના લઠા બધા ફોન માં જ લાગેલા રે.
હ હમ ફન કટલી ખરાબ વસ્તુ ભુલ પડગેની.
હા જી
બિહારનું બ ફર્યા કરે તું.
હમ ફોન થી જ દરોજ હોય.
હમ મારબાચ તો માર નોતુ તો એમ ફોન માં જ લાગી દેલું ગઈ.
હમ
હવેય જે કારણકે એ ટાઈમ મા મમી લોકો ખીજવાયને જાં સુઠી ફોન નહિ આપે તં સુઠી ખાય ની એમ.
હમ તો મો બોલા
હમ
તમે ટ ભલમ
કઈ તો લાગતા જ નહી હતા પહ હવે આપવાનું ક લે છે એટલે માંગ્યા કરસ્વ
અપણ તટ એટ મટ પડી
કઈ વાળરી એ લોકો આદત સુધારા હોરી મમ્મી પપુ
બનને
નું મેહથી જા ને તો આગળ જઈને ભણ હ ને શન જ લાગી
એજવાટું વધારે ફોન થઇ જશે પછી ભણવા જઈ ગ
મને તો એચ નાને લઠેજ અમક તો ફોનું લઈ લે ન ક એટલા ચીડવાઈ જાય ને?
જમાને લાગી રહી અ મમતાનું છે તે જ ફનિયા પટેે રોળ લાગી જાયને એટ
એ મે એક સ્કૂલમાં પર ક
હમ
તો તે આવું હું ક ફોન માં જોઈ જોઈ ને?
હ
બેરાત મારી ગેલો એના કાર નો
હુ વાત કરે છે?
હો તો એ પેલું યરફોન તો એરીને જોઈ કે? લુક ઈયરફોન કા તો હેડફોન લેને આવ લાગી રહી.
હમ તો બો
એ તડિ મરીગ લા વરી
નુકસાન
હમ ફન મ પઈરા તો ફોન જતલો નહી તો તેટલો હોય,
હમ હ છે.
જે લોકો ભણવાનું તે ભી ન ભણે ને પણી આ ફને ઉ લલે કે એ લોકો ચીડચીડી સોભવા થય જાય.
હમ હાજી વાત રમણ રમણ ન ખાઈવાનું
બાર રમે તો સારું એમ તે બ ને રોકને ખબર પડે હ
હો
ફરવાનું બર રમવાનું ફોન કરતા વધારે સારું. હ જી વાત
હ જેટલો વર્ષો હોય તેટલો સારું.
જે આઈમાં કો કોર્સ લધેલા?
થિટર
હ એમાં શું કરવાનું આવે?
તે મારા મેન્ટેનસ એટલે કઈ બગડી જાય તોર નહી મશીન બગડી જા એ ન ભઈ
હમ
જાત-જાતના મશીન મશીન, હમ્મ. તો બધું વાળું
હમ્મ-હમ્મ, કોલેજમાં તો કોલેજ
એવ પાસ્ એગલી હનેક સમમ-
હા વા બ
તે કયો વિષય લીધેલો?
એટલે કરતા એક રીતે અ બીજા બધા વિચાર થ
હ હ બ બરાબર તો કેમ ગ હમ
બ તું નહ ફાવે અને થિયરી વાંચી લેવાય મને થિયરી નની વાંચે.
મને આવો
હમ્મ, બરાબર.
દાખલા ને એવું કરે. એમ હવે જો એક પ્રકારનું તન કેમ ને, તો હવે અમે કોમર્સ વાળા હે, તો એ જયારે અમે ડિગ્રી લેવા જાઉં એમ ત્યારે એ લોકો પેલા તો એ જોહે ડિગ્રી લેહને જાઉ, તો એ લોકો એ જોહે કે તો અમે કયા સબ્જેક્ટ સિલેક્ટ કલાય.
હમ્મ.
હવે તમે કોમર્સ ના સ્ટુ અહ સ્ટુડન્ટ તો તમે દાખલા વાલા જે સબ્જેક્ટ હોય ને તે પસંદ કરવાનો હોય એમ. આ થિયરી વાળા નહીં એમ, હા. એટલે થિયરી નું વેલ્યુ નહીં લે એમ.
હમ્મ-હમ્મ, બરાબર.
હમ્મ.
હમ્મ-હમ્મ.
તો વેલ્યુ અમુક કોમર્સ ને પેલા સિગ કરવા દોડી જાય તો એવું નહીં ચાલે હવે.
હાચે.
અને કોમર્સ માં પંચ્યાસી ને એસી ટકા ને એવા લઈ આવી ને પછી નર્સિંગ જાય તે બધું સારું કહેવાય કે? તો તમે હા હતી ને જ, કોમર્સ ની કરવા ગયા ને ત્યાં જ હતી.
બેંકમાં લાઈ માં લાગી જતા, એટલા હારા ટકા આયેલા, તો કેટલું હારું હે. હા.
લેવાનું ન હોય તો, બીજે જ કરવાનું હોય તો.
મમ્મી પપ્પા જે કરવા એટલે મમ્મી પપ્પા જે એમ કુવામાં કૂદવા કેવાન તો તે બી
હોસ્પિટલથી
હમ્મ-હમ્મ! સ્પંદનમાં.
એટલો જ હા, એટલો જ આપે. કદાચ તો. સાયન્સ લે હમ. સાયન્સ લે હતો. એક્ઝામ લ પણ એક નવ મહિનેની આપ એક નવ મહિને આપ. ન એકમાં આવી પાસ થઈ ને. એક ઉમેર ન આપ બીજી વાર આવીયાર ઉમેર.
હમ પિંલર નર્સિંગ વારે ગલુંહી, હસ્પિટલ માં લાગી.
હમ!
એટલે પછી જાયા કરે તો, એનું એનું કર્યા કર કે.
હમ!
એનો ખર્ચો ન કર્યા બીજ હું?
ની ઉમર?
હમ બે બાવી બાવી વરહ. મ બે વરહ ની મોટી.
હમ મે આવા છે ને એટલે.
હે? બોલા બલો ગલી. પણ બહવા વાે તો. આવજે ને પાકું બોલાવવા.
હ તો લગ્ન લે.
હે?
હા! તે તો હાથે જ અમે તો.
હ મે ટુશન મે ટુશનને પૈસા આપી મૂકીલાખી છો..
હા! કઈની.
હા કીધેલું કીધેલું કે દિવસે તું એ આપેલા ત્યારે. તેનુ તો અમે કંઈ ખાય આવેલા.
બહુ કાંઇબી મારાાતો જીપે મા કકાય ગેલા. બેંકમાં. હમ! એટલે જેવાને તેવા જ પછી બીજા